બસ. અમે મજામાં. તમે બોલો તમે મજામાં?
બસ અમે એકદમ મજામાં જુઓ ને આ પાણી બહુ અમારા ત્યારે ખબર નહીં, પાછુ પાણીનો પાણી ગ પાણી બોટલ એકદમ ટક ટપક જ્યાં કરે છે.
અને એવું છે.
હા અમારા ઘરે બે દિવસે પાણીના જે પાઇપ ટૂટી ગયો કે પાણી ટપક ટપક થીયા કરુને ચાલ થઈ ગયુ એટલે છે ને પ્લ પ્લમબર એન પર પાછા પ્લમ્બર પાછા ગામ ગયેલો છે ને રિપેર કરવાનું છે એવા પાઈપ આખો
તો તમારે તો આ બાબતનુ ખુબ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આવી રીતે આખો દિવસ પાણી ટપક ટપક કરે તો પાણી ખુબ વેળવાઈ જાય એટલે તમારે એની નીચે ડોલ કે કઈ વાપરીને એનો ઉપયોગ કરવો જોઈએ.
જી અમે તો ઘણી બધી ડોલ વાપરી પણ હારું પાંણી ટપકવાનું બંધ જ નથી થતું ને પ્લમબરની વાત કરી પ્લમ્બર કે બે દિવસમાં આવું છું આવું છું કેને આવતો જ નથી હવે આજે રાત્રે તો બોલાયવો છે ફરી રિ રિપેર કરી જાય તો કદાચ એનો કંઈ નિકાલ આવે જને
એટલે તમારે આ કામ જેટલું જલ્દી કરાવે એટલું સારું છે કારણ કે આ તો ખુબજ જરૂરી કામ છે અને પાણીની હું વાત કરું જે આ પાણી અને જનરક્ષણ પાણી બચાવવાનું આપણા માટે ખૂબ જરૂરી છે. પાણીનો બચાવ અને જરણ સંરક્ષણ આ ટોપિક એવો છે કે જે આપણા ભારત દેશમાં બધા લોકોએ સમજવા અને તેનું પાલન કરવું જોઈએ કારણ કે ભલે આપણી જોડે પંચોતેર ટકા પાણી છે અને પચીસ ટકા જમીન પર એ પંચોતેર ટકામાં છે ને સિત્તેરથી એટલા ટકા પાણીમાં દરિયાનો સમાવેશ થાય છે અને એ બધું ખારું પાણી છે એટલે તે આપણે ઉપયોગમાં લઈ શકાતો નથી અને જે આપણી જોડે બા કી પાણીઓ છે નદીઓનું અને તળાવનું તે જ ઉપયોગમાં લઈ શકીએ છે એટલે આપણે જેટલું બને એટલું પાણીનો બચાવ કરવો જોઈએ અને આપણે જળ સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેનો ખૂબ વિચાર કરવો જોઈએ.
બિલકુલ સો ટકાની વાત કરી કે પાણી બચાવો એક એવી ટૉપિક છે કે જેના પર આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે કારણ કે તમે જુઓ કે અત્યારે એ અમુક તો એવા એરિયાઓ છે ને એવા ગામડાઓમાં છે જે લોકોને પીવા માટે પાણી પણ નથી મળતું ને પહેલાંના જમાનામાં એવું હતું કે લોકો પાણી ભરવા માટે લોકો છેક નદી હુથી જતા હતા અને પાણી જેટલું અને એ વખતે એવું હતું કે અમુક ગામડાઓ માટો વારો હોય કે ભાઈ આ આ દિવસે આટલા કલાક પૂરતું જ પાણી આવે એ ટાઈમ દરમિયાન જેટલું પાણી જોઈએ એટલું ભરી લેવાનું પછી લગભગ બે દિવસ સુધી પાણી નહીં આવતું હતું એ વખતે પાણી ખૂબ આપણે સાચવીને વાપરવું પડતું હતું.
હા કારણ કે પેલા પાણીનું મહત્વ હતું. અવે તમને પાણી મલે છે આજની જનરેશનને તો એ લોકો એની કિંમત કરતા નથી શીખતા કારણ કે જે વસ્તુ તમને ઈઝલી મળી રહે છે એની તમને કિંમત નહીં હોય એજ પાણીની કિંમત તમે કોઈ ગામમાં જ્યાં પાણીની તંગી હોય પાણીની તકલીફ હોય ત્યાં પૂછશો તો ત્યાં એમને ખબર પડશે કે પાણી કેટલું જીવન માટે ઉપયોગી છે કેટલું જરૂરી છે અને તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.
અને તમે જુઓ કે આજકાલ પાણીની પાણી તમે જુઓ કે ભાઈ ખાસ કરીને ખેડૂતોને પાણી ખૂબ ઉ ઉપયોગી છે ખેડૂતોને જ્યાંરે વરસાદની પણ જયાં સુધી એમનો પાક જે છે એ વ્યવસ્થિત થતો નથી એટલે એટલે વરસાદની રાહ આપણા કરતા તો ખેડૂતો વધારે કેતા કે ભ ક્યારે વરસાદ આવે ને ક્યારે એમનો પાક સારો થાય કારણ કે વરસાદ ની પડે તો પછી કદાચ દુષ્કાળની બી સમસ્યા સર્ગાઈ સર્જાઈ શકે છે.
હા તમારી વાત બરોબર છે કારણ કે મેઈન વરસાદ કેવો છે કે આપણા ખેડૂતો એવું ઈચ્છતા હોય કે સામાન્ય વરસાદ પડે તો સારું કારણ કે અતી વરસાદ પડી જાય ને તો બી પાકને ખુબ નુકસાન થાય છે. જે પાક બધ બધા ધોવાઈ જાય છે તેના બી એમને એટલે નુકસાન થાય છે એટલે દુષ્કાળ બી ના પડે અને વધારે વરસાદ બી ના પડે તેવું આપણે ઈચ્છતા હોઈએ છે જેનાથી દેશમાં પાક બી બધો બરોબર થાય ખેડૂતને બી ફાયદો થાય ફરી બીજો પાક લઈ શકે તેવી જમીન સચવાઈ રે એટલે વરસાદ આપણા માટે કામ ખૂબ જ જરૂરી છે અને વરસાદનું જે પાણી પડે તેનાથી આપણે કેવી રીતે જન સં જળ સંરક્ષણ કરવું તે શીખવું બી આપ આપણા માટે ખૂબ જરૂરી છે. કેમ કે આગળના કાળમાં હવે પાણીની તંગી સર્જાવાની જ છે કારણ કે લોકો આજના જમાનામાં તમને ખબર જ હશે કે લોકો કેવી રીતે પાણીનો દુરયો દુરુઉપયોગ કરતા હોય શે.
દુરુઉપયોગ પરથી મને યાદ આવ્યું કે આપણા આપણા ત્યાં એવા વ્યક્તિઓ છે કે ભાઈ જેઓ ખાલી એમને એમ કોઈપણ જાતની અ જરૂરિયાત વગર પાણીનો નળ ખુલ્લો મૂકીને ગમે તેં ચાલ્યા જતા જેમ કે એને કારણે પાણી ખૂબ વેસ્ટ થાય છે અને નળ ખુલ્લો રહેવાથી અમુકવાર પાણીની ટાંકી પણ ખાલી થઈ જાય છે એટલે આપણે ઘરે પછી આપણે વ્યવસ્થિત આપણે ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક નળ ખુલ્લો તો નથી ને ક્યાંક પાઇપ લીકેજ તો નથી ને પાઇપ આપણે વ્યવસ્થિત ચેક કરાવવો જોઈએ અને બીજું કે ભાઈ અમુક લોકો નાહવા બેસે તો નાહતી વખતે પણ પાણી એટલું બધું વાપરશે કે જેની વાત ન પૂછો એટલે તમને પાણી જેટલું જરૂર છે એટલું લેવું વધારાનું પાણી પાણી જો તમે વેસ્ટ કરશો તો પછી એ પાણી ખૂબ જ જે છે એ એ અને બગાડ થશે
બરોબર તમે વાત કરી દુરઉપયોગની હવે હું તમને કહીશ કે આપણા દેશમાં કેટલા લોકો કેવી રીતે પાણીનો દુર ઉપયોગ કરતા હશે. તમે જે વાત કરી કે નાતી વખતે કારણ કે હવે બધા તમે નવા જનરેશન ના લોક કોના ઘરમાં તમે જોશો તો સાવાર તમને જોવા મળશે ફુવારા એના લીધે એ લોકોને ખબર બી નથી પડતી કે દિવસમાં કેટલું ત્રણ થી ચાર દોલ એક વ્યક્તિ પાણી વાપરી બી લેશે અને શાંતિથી એ નાયા કરે છે પણ એમને એમ સમજીને એમને જેટલું જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરવું જોઈએ બીજા નંબરમાં કેવા જઈશ કે આપણે કોઈ બી સામાન્ય માણસ જયારે બ્રશ કરે છે ને ત્યારે એ લોકો સામાન્ય રીતે નળ ચાલુ રાખતા હોય છે અને એ નળ ચાલુ રાખ કેશે એના કારણે બધું પાણી વહી જાય છે અને એમને જરૂરિયાત વગર પાણી વેડફાઈ જતું હોય છે પછી પાણી વેડફવાની વાત કરીશ તો બીજું એમ કેવા માંગીશ કે આપણે જે વોશિંગ મશીન છે એમાં બી ખુબ પાણી વપરાતું હોયશે કારણ કે જે આપણે પંદર વીસ કપડા ધોવા નાખી મશીનમાં ત્યારે મશીનમાં ચાલીસથી પચાસ લીટર પાણી વપરાઈ જતું હોય છે અને એજ પર કપડા આપણે હાથથી ધોઈશું તો એમાં પાંચ કે દસ લીટ અત્યારે જ પાણી વપરાતું હશે એટલે આપણે હવે જે નવી ટેકનોલોજી નીકળી છે એમાં વોશિંગ મશીનનો ખૂબ ઉપયોગ થાય છે જેના લીધે પાણી વપરાય છે અને તેનું પાછું રીયુઝ બી થઈ શકતો નથી.
બિલકુલ આ વાત તમે બિલકુલ સો ટકાની કરી કે પાણી જે છે એને આપણે એક એકદમ સમજી વિચારને વાપરવું જોઈએ કારણ કે પાણી ભવિષ્યમાં વાત કરી કે પાણીની તંગી ખૂબ આવવાનું છે એ અત્યાર સુધી આપણે પાણી આપણે સાચવીને વાપરીશું તો જ્યારે પણ ગમે ત્યારે તંગી પડે ત્યારે આપણી પાસે જે આપણું બચાવેલું પાણીનુંશે તે એને આપણે એકદમ વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકીએશું હવે તો એવી હવે તો એવી ટેકનોલોજી આવી છે કે તમને ઘરે ઘરે તમને કદાચ આરો મશીન જોવા મળશે આરો પ્લાન્ટ તમે જોવા મળશે તેમાં બી એકદમ પીવાનું શુદ્ધ પાણી તમને મળી રહે એ પ્રમાણે એના પ્રયત્નો કરવામાં આવે છે
અને બીજી પાણી વેળવવાની વાત કરી કે આપણા જે સ્વિમિંગ પુલો છે બધા વોટર પાર્ક છે ત્યાં દિવસમાં તમે જોશો હજારો લીટર પાણી વેળફાતું હોય છે કારણ કે જે લોકો પ્રવાસી બધા આવે છે ત્યાં વોટર પાર્કમાં. રોજ દર દિવસે એનું પાણી ચેન્જ થાય છે એટલે સાફ થઈને જે પેલું જે ખરાબ પાણી હોય છે દિવસ દરમિયાનનું એ બધું ફેંકવામાં આવે છે અને દરરોજ હજારો લીટર પાણી નવું લેવામાં આવે છે જેના લીધે આપણે. પાણી ની કિંમત કરતા શીખવું જોઈએ અને હું કહેવા માંગીશ કે આપણા ભવિષ્યમાં પાણીની તકલીફ આપણેે કિંમત હમણાં નહીં કરીએ તો સો ટકા પાણીની તકલીફ પડવાની જ છે અને આપણી આગળની પેઢી માટે બી આપણે પાણી સોચી સમજીને વાપરવું જોઈએ કારણ કે આપણી આગળની પેઢીને પાણી નહીં મળે તો જીવન ખુબ મુશ્કેલ થશે અને તમને ખબર જ છે આપણા જીવનમાં પાણીનું શું મૂલ્ય છે.
તમે વોટર પાર્કની વાત કરી તો અમુક વોટર પાર્કવાળા તો એ અમુક તો એવા પાણી વાપરે છે કે જેના કારણે એ લોકો જાણી જોઈને એ લોકો પાણીનો બગાડ કરે છેમ તમે વોટર પાર્કનો તરા ઘર જતા હોશો તો ત્યાં લગભગ તમને દવાવાળા પાણી જોવા મળતા હોય છે જેનાથી એમ આપણે જે નવા બે. કે ત્યારે આપણને વોટર પાર્કમાં આપણે નાહતા હોઈએ ત્યારે આપણને એટલું કંઈ ખબર નથી પડતી પણ જ્યારે આપ વોટર પારકમાં જ આપણે નાહીને બહાર નીકળીએ આપણે જ્યારે ફ્રેશ બસતીએ પછી જે આપણા શરીરમાં જે સર જે આપણને ખંજવાડું જેવું બધું ઉપડે છે ત વોટર પાર્કમાં એવું પાણી શા માટેરે વાપર. ખરમાં આવેજ મને એના વિશે ક સમબંધ નથી બ તો તમને કરે છે એના વિશે તમને ખબર છે ત સમજાવો.
હા એટલે એ છેના માટે એની અંદર પેલું. કેમિકલ જેવ. પાવડર નાખવામાં આવે છે. એ શ એના માટે એ લોકો વાપરે છે કારણ કે તમે નોર્મલ પાણી જોશો. આપ ઘરમાં તો એટલું શુદ્ધ નહીં દે કાર. તમે પેલું પાણી નાખશો ને. તો ભલે કેટલું બી ગતું હશે ને એકદમ ક્લીન એન્ડ નીટ દેખાવા લાગશે જેની તમને તમે સ્વિમિંગ પુલમાં નાહવા જશો ને તો તમને ત્યારે એટલી અસર નહીં થાય પણ તમે જયારે આ બહાર આવશો થોડી વાર થશે પછી તમારા શરીર ઉપર ચામડીના. રોગો થાય આ બધી તમે કીધું ખંજવણ આવે એ બધી એલર્જીઓ થતી હોય છે.
બિલકુલ અને તમે જુઓ કે અમુક લોકોને વરસાદનું અમુક લોકો તો જ્યારે વરસાદનું પાણી બી અમુક વખત એ લોકો ટોળગમ રાખતા હોય છે વરસાદનું પાણી બી અમુક વખત લોકો ડોલમાં અને એ લોકો બે એ લોકો સઘી રાખતા હોય છે એવું શા માટે તમે જ.
એટલે કેમ કે અ જળ સંરક્ષણ આપણા જીવનમાં ખુબ મહત્વ. નો ઉપયોગ છે કારણ કે આપણે પાણી સાચીશું અને વરસાદનું પાણી એવી વસ્તુ છે જે આપણે પીવી શકીએ આપણે કોઈ બી એટલે એકદમ શુદ્ધ પાણી હશે અમારા ત્યાં એક અહિયાંયા સાબરમતીમાં એક. એ જયારે વરસાદ પડે એમને એક કુવા જેવું બનાયલું છે અને એ છે ને આમ નોર્મલ જે આપણે પાણી આવે સરકારનું નર્મદા માંથી એ પીતા જ નથી એ વરસાદનું પાણી પીએ છે કારણ કે વરસાદનું પાણીના ફાયદા જેટલા બધા છે એ. સાદું પાણી વાપરતા નથી એટલે જે વરસાદ પડે ત્યારે ચાર મહિના એ પાણી સ્ટોર કરી રાખે ને આખું વરષ એ જ પાણી પીએ છે એટલે એના ઘણા બધા ફાયદા છે એનાથી શરીર બી ખૂબ સારું રહે એટલે જેટલો બને એટલો વરસાદના પાણીનો સ્ટોર. કરીને એનો વાપરવો જોઈએ.
બિલકુલ અને આ ટોપિક તો છેલ્લા તો હું એટલું જ કહીશ કે આપણે જેમ બંને એમ પાણી આપણે ખૂબ સાચીને વાપરવું જોઈએ આપ પાણીનો બગાડ ખૂબ ઓછો થાય એવા પ્રયત્નો કરવા જોઈએ તમારા ઘરમાં કોઈ બી પાણીના નળ એવું ચાલુ હોય લીકેજ હોય વ્યવસ્થિત આપણે ચેક કરાવી લેવું. જોએ મલબ આપણે લીકેજ જણાય તો આપણે બદલાવી લેવો જોઈએ અને નવો પાઇપ આપણે એડ કરાવવો જોઈએ અને આ ટોપિક પર તમારી સાથે ખૂબ જ મજા આવી અને પાણી આપણે બચાવવા વિશે આપણે નજીકના ભવિષ્યમાં પાણીની તંગી ન સર્જાય એના માટે આપણે ચોક્કસથી આપણે પ્રયત્નશીલ રહીશું. પાણી આપણે બચાવી શકીએ એના પણ આપણે પ્રયત્ન કરીશું.
હા મને બી આપની સાથે આ ટોપિક પર વાત કરી ખુબ મજા આવી નેક્સ્ટ ટોપિક સાથે મળીશું ધન્યવાદ.
ધન્યવાદ આપનો બી ખૂબ ખૂબ આભાર આપે આપણો કીમતી સમય આપીએ